હેલો.
જય શ્રી ક્રષ્ણ.
જય શ્રી ક્રષ્ણ. બસ મજામાં, તમે?
હા હું પણ મજામાં જ છું, બોલો બીજું શું ચાલે છે?
કંઈ ની બસ અમણાં જોઈએ શું પ્લાન કરું શું નઈ.
બરાબર, અત્યારે જો ને તમને નથી લાગતું કેટલું પોલ્યુશન વધી રહ્યું છે?
હમ્મ એ તો છે જ હવે જગ્યા જગ્યા પર ફેક્ટરીઓ છે પછી વાહનો બી વધારે થઈ ગેલા છે.
બિલકુલ અને જો ને આ પ્રદૂષણના કારણે આપણું જે પર્યાવરણ અને ખાસ કરીને જે માનવ સ્વાસ્થ્ય છે, એ બંને પર કેટલી ખરાબ અસર પડે છે.
એ જ ને, ક હવે બો જ દેખો ન તમે કેટલી મતલબ અ અ એ એને શું કેહવાય? અ બીમારીઓ બી કેટલી વધી ગેલી સે.
હા, બિલકુલ અને આ આ જે પર્યાવરણના પર્યાવરણના જે પ્રદૂષણ ફેલાવવાના મુખ્ય કારણોમાં જો આપણે જોવા જઈએ, તો પેલ્લુ તો જો વાહનોમાંથી જે નીકળતો ધુમાડો છે કે પછી ફેક્ટરીઓનો જે કચરો છે પ્લાસ્ટિકનું વધુ પડ તો ઉપયોગ, કેમકે આજકાલ ફેક્ટરીવાળા પણ શું કરે છે એમની ફેક્ટરીનો જે કંઈ પણ ગંદો કચરો હોય છે, અ તે બહાર ફેંકી દે છે, એમના રાસાયણિક પદાર્થોવાળું એવું પ્ર પ્રદૂષનવાળો ધુમાડો ફેક્ટરીઓમાંથી નીકળે છે, એના લીધે આખું વાતાવરણ પ્રદૂષિત થઈ જાય છે.
એ તો તમે સાાચું કીધું કેમ કે હમણાં એવું નથી કે આવું કઈ છે કે ભ એનાથી પોલ્યુશન નહી થાય, હમણાં તો બધા જ જગ્યા થી પોલ્યુશન થવા લાગી ગયેલો છે, મોટર સાાયકલ લેવ કે ફોર વ્હીલર લેવ ફક્ત જે ઇલેક્ટ્રિક વ્હકલ છે એમાં નહી થાય પણ એવા જ નથી કે બધા લોકો ઇલેક્ટ્રિક લેશે કેમ કે ઇલેક્ટ્રિક વેહકલ આટલી એવરેજ નહી આપે જેટલા ફ્યુલ વાલી આપે.
બિલકુલ ખરી વાત છે તમારી, અને જો આ પોલ્યુશનનું છે ને એક મુખ્ય કારણ મતલબ મને એવું લાગે છે કે જે આજકાલ શહેરોમાં જે વધતી જતી વસ્તી છે ને, એના કારણે પણ પ્રદૂષણ ફેલાય છે કેમ કે જેટલી વસ્તી વધારે થશે જેટલા લોકો વધારે હશે એટલું વધારે પ્રદૂષણ થશે. હા અને આ પ્રદુષણના જો કેટલા પ્રકાર હોય છે જેમ કે આપણે જોઈએ વાયુ પ્રદુષણ હોય, જળ પ્રદુષણ હોય અને જમીન પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ પણ હોય છે. તો તમે આમાંથી કંઈક ક આ બધા પ્રદૂષણ વિશે તમે જાણો છો?
હા હું થોડોક બોક જાણુ છું, હવે
હા બિલકુલ તો જણાવશો મને?
હવે જો તમને અ જલ પ્રદૂષણ એ પાણી થી થઈ જાય કેમ કે આપણે જે પાણી પીતા હોય એમાં જ જ દૂષિત પાણી મસળી જાય તો એનાથી આપણે પાણી પીવા પીવાનો કામમાં નહી આવે. અને બીજું કેવા જાય તો પછી આ હવ હવા પ્રદુષણ થઈ ગયું તે હવામાં ડસ્ટ બહ રહે
બિલકુલ સાચી વાત. કર જો ને આ પાણીનું પ્રદૂષણ છે, જેમ કે આપણે પણ દરિયા કિનારે, નદી કિનારે, બધા ફરવાઓ જતા હોઈએ છેએ તો સરકારે જો ઠેર ઠેર કચરા પેટીની વ્યવસ્થા તો કરી જ છે, પણ છતાં પણ આપણા જેવા આપણા વચ્ચેના સમાજના લોકો આ નાગરિકો પોતાની ફરજ નથી નિભાવતા, અને જ્યાં ફરવા ગયા હોય ત્યાં જે પણ એમને ખાધું પીધું હોય એ બધો કચરો એ ત્યાં જ પાણીમાં નાખીને આવી જાય છે.
એજ નહી તા લખેલું હોય કે ભાઈ યુઝ ડસ્ટબિન, પણ તો પણ એ ડસ્ટબિન ન વાપર ન ની કરતા એ પાણીમાં ફેંકી દે પછી જે જગ્યા થી ફેંકે તે તાથી પાણીમાં વાતો જઈ રહ્યો.
બિલકુલ એ રીતે પણ પાણી પ્રદૂષિત થાય પછી આપણે આગળ જે ફેક્ટરી અને કારખાનાની વાત કરી, તો એ ફેક્ટરી અને કારખાનાવાળા પણ એમનું જે ગંદુ પાણી હોય તે આવી રીતે નદી નાલાઓમાં, ફેંકી દે છે તો એનાથી પણ બહુ બધું પ્રદૂષિત પ્રદૂષણ થાય છે પાણીનું. તો જો એનાથી જે માણસો તો બીમાર પડે જ છે, પણ એ જે જલની અંદર જે જ જ જીવાણુઓ રહેતા હોય નાના નાના જલ જલજીવી પ્રાણીઓ કે જે પણ રહેતા હોય માછલીઓ રહેતી હોય, એ એમને પણ કેટલી હાની
હા એ તો સાચું જ કીધું તમે જેટલી આપણે હાની પોહોંચે ને એનાથી વધારે હાની તો એમને પોહોંચે કેમ કે, આપડે તો બી પાણી ચલો ફિલ્ટર કરીને પી લેવા, પણ એમને થોડી મળશે ફિલ્ટર કરેલું પાણી એમને તો એજ પાણીમાં રહેવું છે ને માંસા કેવાય કછુઓ રહી ગયો કછુઓ કેહેવાય એ બધા તો પાણીમાં જ રેય પાણીનો બહાર થોડી નીકળીને આ બીજું પાણી મળશે એમને.
બિલકુલ, અને જો આ વાયુ પ્રદૂષણની આપણે વાત કરીએ તો જ્યારે હવામાં કેટલા લોકો આમ ધુમાડો જે ગાડીઓનો ધુમાડો લઈ લો કે કોઈપણ જાતનો ધુમાડો લઈ લો પછી આ બધા ઝેરી વાયુ જે ફેક્ટરીઓ એમના, છોડે છે અને ધૂધના જે કણો છે કેટલા બધા વધી વધી જાય છે અને એના લીધે વાયુનું પ્રદૂષણ થાય છે, તો તમને ખબર છે કે એના લીધે તો લોકોને કેટલા બધા શ્વાસના તકલીફ પણ થઈ જાય છે, અને અનેક બીમારીઓ થાય છે હું પોતે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહું છું. તો અમારે ત્યાં પણ છે ને બહુ અ વાયુનું પ્રદૂષણ બહુ જ છે. અને લોકોને શ્વાસની બીમારી તો બહુ જ. છે.
એ તો થ એવો તો થઈ જ જાય કેમ કે હમણાં વાયુમાં એટલો પોલ્યુશન થતો છે, હવે જો ગાડીનો ધુમાડો કેટલો નીકળે અને એવું નહી કે ભાઈ ધુમાડો નીકળ ની નીકળતો હોય તો સર્વિસિંગ કરે. લે પણ એવી ચાલ તી છે ચાલતી. છે સર્વિસિંગ ની કરે, પછી આ ફેક્ટરીઓને જ તમે, કેટલા ઉપર ઉપર ઉધી એ ધુમાડો નીકળે.
બિલકુલ, અને એની સાથે સાથે જો આપણે જમ જમીનના પ્રદૂષણની વાત કરીએ તો પણ એમાં જોઈને આપણે કેટલો પ્લાસ્ટિકનો વ્યય કરીએ છીએ પ્લાસ્ટિકની થેલીઓનો બધું બગાડ કરીએ છીએ, અને આ પ્લાસ્ટિક તો છે ને એને એ રિસાયકલ પણ નથી થતું અને વર્ષ સો વર્ષો સુધી જમીનમાં થાય છે, અને એ પ્લાસ્ટિક જે રસ્તાઓમાં રખડતા ઢોર છે, એ બધું અ ખાય છે અને એમ એમને પણ કેટલું નુકસાન થાય છે, અને આજકાલ તો જો વધારું પડતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી કેટલી મોટી મોટી બીમારીઓ. થઈ રહી છે.
એજ ને, હવે તમે કીધું. કે રસ્તા પર ફરતા હોય ઢોર. એ ઢોર એમને નહી ખબર પડી કે ભાઈ આ પ્લાસ્ટિક. છે. કે એમાં. લપટેલો શું છે કેમકે એને એમને વાસ આવે ક એમાં લપટેલો હોય અ કેરીનો. ઓ સાલટા પછી એ કઈ. રોટિયા બીટિયા કઈ ફેંકી દેતા હોય એમાં લપટી ને પણ એ બિચારા ભૂખ. એટલે એ ખાઈ લે પછી એમને રો એનો ત્રાસ થાય પછી.
હા બિલકુલ, હવે આપણે કરીએ ધ્વનિ પ્રદૂષણની વાત. તો જો ધ્વનિ પ્રદૂષણ એટલે જો વાહનોના જે હોર્ન છે, લાઉડ સ્પીકર છે, મશીનોનો અવાજ થી, એનાથી બી કેટલું બધું દ્રા અહ પેલી ધ્વનિ પ્રદૂષણ થાય છે જેમ કે હવે આપણે રસ સ્તા પર જઈ રહ્યા છી, કશેક સિગ્નલ આવ્યું, હવે એ સિગ્નલ જ્યાં સુધી ખુલશે નહીં ત્યાં સુધી તો આપણે જવાશે નહીં છતાં પણ નાગરિકો સમજતા નથી અને એ હોર્ન પર હોર્ન માર્યા જ કરે છે. તો એ હોર્ન મારવાથી આપણી આ આજ આપણા આજુબાજુ ઘણી સ્કૂલો આવેલી હોય મંદિરો હોય કે હોસ્પિટલ્સ હોય તો પછી એમના હોર્નના એ અવાજથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અહ અહ ડિસ્ટર્બન્સ થાય, પ્રોબ્લેમ થાય, જે અસ્પતાલ હશે આજુબાજુ તો ત્યાં દર્દીઓને પણ કેટલીક તકલીફ થતી હશે એ અવાજથી, તો છે ને આ બધ ધું લોકોમાં જાગૃકતા લાવવાની ખૂબ જ જરૂર છે.
એ તો તમને હાચું કીધું, કેમ કે કોઈ હામ નથી લેતું કે ભાઈ એનાથી બીજાને કોઈને પ્રોબ્લેમ થાય એવું થઈ ગયેલું છે આપડે સોલ્યુશન મળી ગયો તો બીજાને કોઈ પ્રોબ્લેમ થતી હોય આ નહી જોઉ જોતા છે હવે એવું થઈ ગયેલું છે.
બિલકુલ તો આવા બધા વધુ પણ અને જે લાઉડ સ્પીકરો ઘણા જોર જોરથી લાઉડ સ્પીકરો લગાવીને જે લોકો વગાડે છે, તો આવા બધા અવાજથી તમને ખબર છે કેટલો માનસિક તનાવ અને ઘણા લોકોને તો છે ને આવા બહુ લાઉડ સ્પીકરના અવાજથી સાંભળવાની અહ જે સાંભળવાની સ સરખું સંભળાતું પણ નથી એવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
એજ ને કેમ કે હવે જો તમે લિમિટમાં સાઉન્ડ હોય તો એ ચાલી જાય પણ લિમિટ ના બહાર સાઉન્ડ વધારી દે હોય તો એ પછી કાન ના પ્રોબ્લેમ થઈ જાય, કોઈ કોઈને તો હવે બહેરપાના થઈ જાય, વધારે ઓછું સુુંનાઈ દે ને તો કોઈ કોઈને હાર્ટબીટ નો અહ બી લોચો મતલબ પ્રોબ્લેમ થઈ જાય એની હાર્ટબીટ વધારે થઈ જાય. તો ઓછી થઈ જાય, કોઈ-કોઈને હાર્ટ એટેક આવવાની સંભાવના હોય.
બિલકુલ સાચી વાત છે કે આપણે બહુ લાઉડસ્પીકરની કે ડી જેની બાજુમાં રહીએ તો તમારી વાત ખરી છે કે આપણા હૃદયના ધબકારા બહુ જોર જોરમાં ચાલવા લાગે છે, તો ઘણાને અને ખાસ કરીને જે વૃદ્ધો અને નાના બાળકો છે ને એમને આવી બધી ઘણી સમસ્યાઓ થઈ જાય છે.
એજને.
બિલકુલ અને તો પછી છે ને આ બધું પ્રદૂષણ ઘટવાડવા માટે આપણે શું કરવું જોઈએ કે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, અને જહાન જે જાહેર પરિવહનો છે ને એનો ઉપયોગ કરવો જોઈએ જેમકે હવે જો બધા જ અહ બધા પ્રાઇવેટ વ્હીકલ્સ વાપરે છે બ બ એક જ ઘરમાંથી ચાર-ચાર સ્કૂટર હોય છે, બધા ઘરના સભસ સભ અહ સદસ્યો અલગ અલગ વાપરે છે, તો એના કરતાં એ લોકો એક જ વાહન વાપરતા હોય અથવા અહીંયા થોડીક નજીક જગ્યાએ જવા ચાલીને જતા હોય કે સાયકલનો ઉપયોગ કરે કે પછી જે સરકારી પરિવહન છે એનો ઉપયોગ કરે તો થોડુંક હવાનું પ્રદૂષણ ઓછું થઈ શકે છે.
એ હાચું કીધું તમે, કેમ કે એક જ ઘરમાં ત્રણ-ત્રણ ચાર-ચાર વાહનો હોય તો એ બધા જ પોતે સેપરેટલી સેપરેટલી જતો હોય તો એમાં પોલ્યુશન બી થાય, અને એ આગળ જઈને ક કઈ સિગ્નલ સુગ્નલ હોય. અહં હોર્ન વગાડે એના બીજો હજુ ધ્વનિ પ્રદુષણ થાય પછી આગળ જને હજુ કઈ હોય તો એ બહ હજુ પોલ્યુશન બી થાય અને ફ્યુલમાં બી બહ ખર્ચો થાય.
બિલકુલ, અને બીજું આપણે છે ને કચરાનો પણ યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ જેમ કે કચરાનું વિભાજન કરવું જોઈએ અ રિસઇકલિંગના અ પેલાં શું કહેવા તો સરકાર પણ તમને બે બે ડસ્ટબિન આપે છે કે ભીનો કચરો અલગ મૂકો સૂકો કચરો અલગ મૂક. કો તો એ શું બધું રિસાયકલ થઈ જાય છે. તો આવી બધી નાની નાની બાબત નું ધ્યાન રાખવું જોઈએ આપડું સરકાર તો પગલા ભરી રહી છે પણ સાથે સાથે નાગરિકોએ જાગૃત થવાની ખૂબ જ જરૂરી છે.
એ તમે હાચું કીધું કેમ કે આપણેે જ અ જાગૃત થશો તેમાં ત્યારે જે બધું પ્રદૂષ ત અને કંટ્રોલ માં આવશે. એ તો એ પ્ર પ્રદૂષ
બિલકુલ ચાલો ત્યારે પછી વાત કરીએ જૈસી ક્રશ
જય શ્રી કૃષ્ણ.